હલો.
ખાના પર વાત કરીએ.
એજ સૂત્રવે સૂત્ર તને લખાવી દેમ.
અમ્મ લખવાના બાકી સે.
હા તેજ કેમ લખાય દે એમ?
ચાલ હે તે તો મે લખી લહો.
હા તો બીજી હું વાત કરવાના દસ મિનિટ? દસ મિનિટ બીજી હું વાત કરું? હમ્મ.
કરી અમે
આ તો વિકેમાં ગયેલા તા.
હું કેય?
બીકેમ માં ગયેલા હતા અમે.
પસી? હું કયરું તા?
ફરીને આવ્યા કયરું. એટલે બીકે માંજ જાવા વીકેમાં જાવાના ડોલુંતુ સાહેબ થી ગયા
હા.
પછી બી ફરીને આવ્યા એમ બીકે માંથી ફરીને આવ્યા કયરા. દવલન બે જણા ગયેલા હતાં, પેલો તો ખાવા બહેલો હતો ભૌમિક તો.
તો હોલમાં કાંઈ કરાવ્યું કે નહીં?
હોલમાં કંઈ નસી કરાવ્યું, જે પેલું હતા ડોક્યુમેન્ટ એના પછાડી તે પેલું ત ડિટેલ તને કીધી હેને પેલા ભૌમિકએ તો એ આજે મોકલેલી, તે લઈખી પેલામાં ક પાસબુક વાલા પેલા પછાડી. પછી એક કાગળ આયપું, તેમાં ત્રણ જણાને ત્રણ ખાના આપેલા તેમાં ત્રણ જણાને ડિટ ટેલ ભરાઈમ એક કાગળમાં એ લોકો.
હા, હા.
તો તે ભયરી તારી છેલ્લે ભૈરા એમ, પેલા કાગળ જ નીચ રક્ષ મળે. તો પહી તારી છેલ્લે ભઈરા હન પહી
ત જેરોક્સ કાર્ડ આવેલું કે કેવું કલું હતું.
ઝેરોક્સ અમને નહી કાઢાવે એ લોકો કાઢીને લાવે ત કાગળમાં તે બેક બધી બેંકમાં આપવાનું કેની તે ડિટેલ.
તો બરાબર બ બધું બરાબર ભરેલું છે ને?
બહ ઘુ બરાબર જ છે બેંક અકાઉન્ટ નંબર બરાબર જુવે એમ કે બસ્સો બસો રૂપિયા મળવાના. પર ડે એવું કેતાસ, પર ડે એવું કેતા શે.
તો-તો બહું હારું પડે.
નચ સાત દિવસના એક હજાર ચારસો કદાચ થશે.
તારી વાર કાઈ ખાવા પીવાનું ફ્રીને મોજ કરો.
હાચી વાત રે. એ બધા સે તો કરે એક લખવા બેહેલી મમ્મી બહાર છે.
મારે ફ્રેન્ડ આવ ને મમ્મી એને બધા આવેલા છે.
ત કેદાર લઈ જવાનાં કઈ ખબર?
કીદાડે લઈ જવાનાને તે તો કઈ કીધું નઈ પેલા કઈ કીધેલુ રેય તો હોય ખબર નહી કેમ કે અમે તારું જેરસો ફોટો ન બધું કાઢાવા ગેલા હતા.
તે તો કંઈની ગ્રુપમાં લાખે ને.
તો હવે લાખે જ કે નહી હે.
તે તો લાખે તેતો ખરે ખબર પડે પણ હ હમણાં તેર તારીખથી અમારી હોસ્ટેલ ચાલુ થવાની.
હ તે બી બરાબર જ છે આ એન્ડિંગમાં કા તો પછી જુલાઈ ઓગસ્ટ સ્ટાર્ટિંગમાં લઇ જાહે.
બરાબર.
બાકી લે જાય તો ખરા જ.
હમ.
આજે પપ્પા તારે નાઈટ માં ગયો?
નાઇટ.
બરાબર.
વન વીક વીક.
એ કાલે આવાનું.
કાલે તો હવે પાકું. નઈ નઈ નહી આવાહે લગભગ એમ તો નઈ જ આવા. બટ આવાય તો આવાય પણ નહીં આવાય રે.
હમ હમ.
સોમવારે જ આવા.
બરાબર.
કે આજે કેટલા લેક્ચર ચાલ્યા?
આજે ત્રણે ત્રણ લેક્ચર ચાયલા ને એક તો પેલા નવી મેડમ આવેલી.
હોઈ
હ બીઆરએફ માં હવેથી નવી મેડમ આવે તો તેને અમે. એ બો તોપી જેવું જાય દોસ. આજ તો લખાવ લખાવ કરવા લાગેલી હતી ચાલયવુ જરીક પછી. તે બધું લખવા માંડીલી તા હાથ દુખીયાવેલો એક
તો જુન જુની મેડમ.
જુની મેડમ હવે ની આવશે હવે તે જ આવશે.
હા હા. કેવીક શે જુવાાન કે?
એમ તો ભણાવે તો હારું જેવું પણ એમ એક. એમ થોડુંક એમ રિલેક્સ જેવું નહી થાય જેમ હેમાગી મેમ કરે ને તેવું તો નહી થાય. એનાથી હમ.
ત હેમમ.
હવે હેમાંગી ખબર હિમાંગી ખબર નિ આવા ની કે ની તે.
તે તે બેન્કિંગ ભી આપણને ભણતી હતી ને એસવાય માં.
હ હા તેજ ભણાવતી હતી.
બરાબર.
તે હવે છે ને ખબર નહી હવે આ. નહી આવાની તે હવે એવું કીધું. પેલીને આમ પૂયછું કે નહી કે હવે મે મેડમ રેગ્યુલર તમે જ રેહે કે હા રેગ્યુલર મેજ રેવા એવું કીધું એટલે એમ કીધું કે ની કે. જીરો લેક્ચર હવેથી ગુરુવારેને બધ. કઈ વાર આજે શુક્રવાર ગયા હતો ને. એ વારે છેલ્લા તમારે આવ જઝીરો માં એડજસ્ટ કર. ન કેમ કે અમારેથી છેલ્લા લેકચર માં બસ ર તો અમારે પ તો લેકચર ની ભરાય એવું કરીને કેતા હતા. તો એડજસ્ટ થાય તો મેમે કે એવી કેતી હતી.
હ હા. એક તો પાસી ઇન્ટનલસ બહુ મત સાફે હતી.
હ.
ઇન્ટરનાલ હારા આપે તે હારા આપે તે.
હમ્મ તે જ નહી ઇન્ટરને એમ તો આપણને મળી જતાશે પણ હવે. હ બ નની.
ચલ્લુ વર્ષે તો.
સે તો નમ્રતા માં કેટલા બે નહી પેલો એક જૂનો હતો બાકી. પે ડાક બાકી તો પતાયવુ બસ બીજો દાખલો એક કાજો ચલાવ્યો. મોસ્ટ ઓફ ગણતરી જ કરવાની આખું સૂત્ર ને.
ડાયરેક્ટ આપણ દાખલા જ ગોણાવવા લાગેલ ને.
હ એ કેમકે એ પહેલાથી જ આવતી હતી સી ડિવિઝનમાં એમ. એટલે કઈ નઈ ખબર પડે તો તે પછી કેજો એટલે પછાડી થી જ એટલે પાછું રીપીટ કરી દેવા એમ.
તો સુત્ર રહેવું તો સમજાવેલું જ ની ને
સૂત્ર ને એવું તો મતલબ કે કે સમજાવતી ની હતી ડાયરેક્ટ લખાવતી જ હતી એમ.
હ એક બી ની લખેલા મેં તો ભૂમિ કોણ દિલ્લી આવતા હોય કે.
ભૂમિકોન દિલ્હી જ આવે એ લોકો બીજા તો રજા પડે હ પણ ભૂમિક ભૂમિકની રજા ની પડે.
હા તો આવે પસી બીજું બીજું આપણને કયું કિધલું
હે
બીજું કથે કઈ એવું કઈ ટાસ્ક વાળું.
એવું તો કઈ ઈ જ જોયું ની
તો કઈ કહેધું હ ને પેલો હું નામ રે એમજી પટેલ સર.
તે કઈ વધારે કેવા ની આવેલો હતો.
તો કે ખ ખેરેક રાખે આવતા મહિનામાં હું.
ઓગસ્ટ માં રાખે તો બોહ સારું શે
સર આ જો એન્ડિંગમાં ની રાખવું જોયે ઓગસ્ટમાં રાખવું જોઈ એ
આજે હુ કે આવેલો કે તર્પણ. હલો.
હઅ
આવેલા કે ની આરપણ
અર્પણ વન ની જે વા તો આજે ક્લાસમાં નહી જોયુ આતો અમે સેમ સેમ હે એટલે.
હ
કાલે તું સેમ થઈ ગયલો હતો આજે મેં સેમ.
હ એમ સેમજ થઈ જવાનુ હ હા હ હા.
મેં કર્યા ત પેલા વા ડેપો માં અંદર બસ મારી ગઈ ને તો એ લોકો એકદમ વવાતા. ત તમ ત્યારે મે જોઈ કયાડ્યું
અ તો તું રિક્ષા મા ગીયો આજે.
ની એ લોકો રિક્ષા માં ગયીલા ખબર ની હવે કેમ તે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
ત બહેલો હતો ને મેં ફ્રેડ ના વેઇટ કરતા ત ને ત્યારે. મારા આઈખું . . એતે ફ્રેન્ડની. કીધું તે ફ્રેન્ડ ના ગે ફ્રેન્ડ આવેલું. ને એના ઘેર ના એની બેહેન ને એવું ન તો બેનનો પોઈરો એમ ભાણી બોલે તમારો. ભાણેજ ભાણેજ. એ મોના ને બાઢી લાયકીને બદલે મારી લાયકી એવું બોલે.
ઓહા કો એલા કોને માઈરૂ.
માયરું નહી એમ બાંધંધું કૂતરું પણ એ બોબડા એમ. એટલે માડી નાઈખું એમ કેમ એટલે કે મારી લાયક એવું બોલે એમ.
આમાં કેટલા વર્ડ થશે કેપ્ચર આપણા?
આઈ ડોન્ટ નો તું જે બોલે એવી થાય હે.
એ તો એટલે બધું બોલવાનું વ્ય વ્યવસ્થિત.
વ્યવસ્થિત એવું કઈ નહી પણ એને રિલેટેડ ની. એને એને એમ ખબર પડે તો એવું નહી એમ.
હા બરાબર આપડે જેરેક અલગ ભાષામાં બોલવાનું.
હા આપડે જે નેચરલ છે એ ચાલે એમ.
આપણે કઈ પણ બોલી શકીએ જેવું કે કઈ પણ ધડી બોલી શકીએ કે નહી આપડે.
બધું ચાલે ધોડિયા ભી ચાલે ને બધું લે એવો પાસુ માંઢિયા આવે ને કેમ લે આવો? થાકી ગયા હ એટ લઈ જા બરાબર અમાર તો છે અમારા મા પપ્પા એનો પેલું કરળો એજ ચલાવ. ગાડી હમણાં આવે ગડા પર એટલે ગાવડા બી હતા. પણ વધારે જ હમણાં લેબની બે ફિમેલ છે ફિમેલ એક છે. ને એક તેનું બચ્ચું એટલે નાનલી એક તે છે.
પહેલે જર્મન જર્મન કે.
હા જર્મન સેફડ બી છેે.
દેશી.
તે આજુબાજુ બહુ ગનાર આખે.
તો તેને ભી વેચવાના જ હને.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
હ તેને વેચવાના કઈ તેને વેચવાના જ હેને.
હ એક લેબ્રોડો ફિમેલ છે તે વેચવાના બાકી.
તે કેહેવું તે કેહેવું કૂતરું આવે.
લેબ્રોડો એટલે કે ઝડા થાય ખાય ને એટલે પછ ઝડા થાય એમ ખાયા જ કરે તો. તબિયત અલગ થઈ જાય ખાવડાવવી પડેને સારું એમ જડા થઈ જાય.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
. હા ચી વાત હ ભાઈ ખાવડા એવું કીધું મેં એવું થોડે ને કીધું મે. પૂર પૂર સેન્ટન્સ બો મે બોલાે ને કે ખાવડાવે તો જાડા થઈ જાય એવ. હા તું એની હા ભાઈ. એવું બધું કે બરાબર.
બરાબર.
આભ્યા ન હાચર્યા કર જેવો કેટલોક થાય છે.
આ કન્ટારો ભાઈ કે.
મારો ફ્રેન્ડ મારો ભાઈ ન અવાજ આવ હશે કે.
નં તો એક બારી ફોન કે લતેના.
હા. તે તો તાર તારફન ને કે કોઈના ફ ઉચ કરી દ પલા પહરી જ બ ખબર નહી.
હા ખબર ખબર ખબર.
જેનકો તેને.
બો હસ બો હમ તાજે. પછી કાલલે જાવાના કે. નેહર્ષ આવે કે નહી આપડો નનેહર્સ.
કાલે આવ હે આજે રજા લીધી એટલે કાલે આવે એટલે રજા એને કાલે હોસ્પિટલ માંથી આપી દીલી. આજે રેસ્ટ લીધો ને કાલે આવ્યોવ એમ.
હમ.
હેલો સાધુ.
કાલે તો મેમે બહુ જલ્દી આવી ગેલો અહિયાયા સિલવાસ.
બલ એજ ખુદ આવે ક્લાસ. લેક્ચર ભરવા તો મારા ક્લાસ માં કે ન થતો.
એ લોકો તો અભ્યાસો વિધ્યાર્થી.
તે જ ન અભ્યા શું કે નને એ તો બ સર્ટિફિકેટ લઈને આવવાનો છે અટેન્ડન્સ ને આવું તને ખબર.
હા ખબર ખબર હસ.
એન્ડસ આપી દે એમ. એ આજે ફક્ત જોઈ સ્તેર ટકા ઉપર તે સતાવીસ ટકીનીટને લ. બે દિવસ ની હાજરી ના હારું આજની ને એ કઈ. કેદાર નની આજ ને ગઈ કલની કેવી કઈ તેટલી ત્રણ દિવસ ની હતી. કેટલુંકનેૂ પેલો અટેન્ડન્સ લઈ ને આવવાનો બાકી તો બીજા દિવસ તો રજા જ આપી દીધેલી. એવ કરી આપે એમને તો. મા ચ ગ ઓછી બલા ક. આપડે તો કરી આપે.
હ કે કાલે સ સોમવારે બાજુ હો.
ફાઈ ફાઈલેજ એટલે અમારી થોડી આંડુ ઉપાડ.
હંડું પાંડું કોલેજ. એકો હંડું પાંડું તારો બેસ.
હ હા એજ હ એ બેસ્ટ ફ્રેન્ડ જ છે એજ છે. મેચછા મેચ.
તે ક્યાં જાય રે તું ક્યાં જાય કોલેજમાં.
મહેસાણા.
મશણા.
ગણપતિ યનિવર્સિટી ગ ગણપતિ યનિવર્સિટી ગણપ. મોટા મોટી નની ખબર તને મે. માં મોટા મોટી યુનિવર્સિટી.
આા કઈ મનેની ખબર હતી બરાબર હું.
પારૂલ ફેમસ ફેમસ પારૂલ કે એટલેની ખબર બધાને. પારોલ ને બધાને જ ખબર પારોલ ની તો પણ પારોલ તો હાર પારોલ ને. પારુલ વાળામાં હું મોઘું ને આપડે વાળા ને કરતા પેલા લોકોને વધ
નહીં મેળ પડે હમ
આપડે વાળાને ઓછું મળે પારૂલમાં.
અહીંયા એસએસઆર કોલેજ છે જ ને પણ તેમાં ફીસ કેટલી ખબર.